હલો. હલો. સંભળાય છે? આવાજ આવે છે? બેન સારું છે ને તમને.
હા, આવાજ આવે છે. તમને સારું છે ને?
સારું, સારું એકદમ સારું છે. જોને હમણે છે મેં નીચે ગઈ હતી. મારી છોકરી રમ્યા કરતી હતી. તો મેં મારી છોકરીને એજ કીધું કે અમે જ્યારે નાના હતા ને ત્યારે અમે મોબાઈલ લઈને નહી બેસતા અમે તો આટલું બધું રમતા ને રમી રમીને આટલું થાકી જતા કે આટલી બધી અમને ભૂખ લાગતી ને ત્યારે ને મેં તને કવું ને તો અમે આટલું બધું રમતા કે જે વિવિધ રમતો છે જેમ કે લગોરી છે પછી છુપાઈ છુપાઈ છે પછી તું જોઈસ ને તો ખોખો તો અમે આટલું બધું ગમતું ને મને કે મેં શું કેવું ને એમ. બહુ ખો ખો રમત હતો ને આટલી બધી મજા આવતી ખોખો રમવામાં પછી એક રમતલે તને કેમ ને કે કબડ્ડી. કબડ્ડી તો આટલી બધી મજા આવતી ને કબડ્ડી રમવામાં ભી કે મે તને શું કેવા એમ. ને એમાં તો અમે પડતા, લાગતું, મૂકતું તો ભી અમે રડતા નહી ને આટલું બધું લોહી નીકળતું ને તો ભી અમે ગભરાતા નહી ને ત્યારે તું કહીશ ને મે તને. તો અમે આટલા બધા સ્ટ્રોંગ જે છે ને આજે અમે આ જે કામ કરતા છે એ પેલા અમે નલાતા ત્યારે રમતા કે નહી ત્યારે એક્ટિવ હતા તો એટલે મે આટલું બધું અમે આજે કામ કરીને જાઓ એ બધું કામ કરી રહવું છું. એ તો આ તો મે કીધું તમારાથી તો કઈ થવાનું એવું લાગતું નથી. શું કેવો તમારું?
એક એકદમ સાચી વાત છે તમારી. આપણે નાના હતા ત્યારે કેટલું રમતા. ઘણાથી ઘણા વધારે ટાઈમ આપણે બહાર જ વ્યતીત કરતા હતા. આપણે બહારને બહાર રમતા હતા આજના બાળકો કેવું ઘરના ઘરમાં જ રમતા હોય. વિડીયો ગેમ, ટીવી એ લોકોને હું મારા છોકરાને ભી કહ કે અમે નાના હતા ને તો લંગડી રમતા બધા ખાના ખાના પાડીને એમાં કપચી નાખ છીપણી નાખતા. અને એક એક બોક્સમાં કૂદવાનું એ કેટલી મજા આવતી. એક પગ પર લંગડી રમીને જે એક પગ આપણો સ્ટ્રોંગ થાય. એ કેટલું સરસ એ એના લીધે તો આજે આપણા પગ એટલા હેલ્ધી છે, એટલા સ્ટ્રોંગ છે કે આપણે ગમે તે એટલું ચાલીએ તો આપણને દુઃખી નથી જતું જ્યારે આજ ના બાળકો છે એ લોકોને પગ દુખે. થોડીક વાર નહીં થાય એટલે થાકી જાય કે કે કે એ લોકો આટલું રમતા નથી. હવે તો લોકો શું છોકરાઓ રમે ક્રિકેટ, ક્રિકેટ, ક્રિકેટ. બીજું કઈ એ લોકોને રમતા જ નથી આવડતું. આપણે પહેલાના જમાનામાં ગીલી દંડા રમ તા કે ગીલીને ઉછાડીને બીજા મા બીજા છોકરાઓ હોય એને પકડવા જતા, પછી બીજી એક ગેમ તમને યાદ છે પેલી સાત થીકડી આપણે રમતા, તો સાત કપ છીપડીને એક જગ્યાએ રોડ જોન પછી બોલ થી મારવાની, અને એ વું કે પડી જાય એટલે બીજાને ગેમ થી મારવા જતા, એ આઉટ થાય તો બીજાનો ચાન્સ આવતો. એ-એ ગેમ એટલી મજા આવતી રમવાની, ને આપણેે સહંજ થાય એટલે પાછું રમવા નીકળી જતા, થોડુંક ખાઈએ, પાણી પીએ છું રમવાનું, એટલે આપણો કેટલો ઉત્સાહ હતો રમવાનો, જયારે હવેના છોકરાઓ અડધો કલાક નહી થાય, એક કલાક નહી થાય એટલે રમીને થાકી જાય. છે.
સાચી વાત છે. એકદમ જ સાચી વાત છે. તું જોઈશ ને તો પેલા તો મેં તને કેમ ને એક ગેમ હતી એમાં તો બહુ મજા આવતી જો, સાખડી કરીને. એમાં હું હતું ખબર પેલા અમે મે ધરધર કે પાંચ જણ રમતા હોય ને, તો મારે દોડવાનું, મેરે એમ બીજાને પકડવાનું, પણ જેને મેં પકડીશ ને એ મારી સાથે હાથ પકડીને પાછી ચાલ દોડશે બીજાને પકડવા માટે. તો આવી રીતે સાખડી થી તો એમાં શું થાય કે એમાં એક સાંકળી-સાંકળી બનીને મોટી સાંકળી થાય, ને એમ ગ્રુપમાં એક એક્ટિવિટી બી થઈ જાય એમ, ને એમ દોડવાની આટલી બધી મજા આવતી ને કે શું કેવ એમ. ને તું જોઈશ ને તો આ બધી ગેમો જે છે ને હમણે કઈ દેખાતી જેવી નથી. હમણે તો મેં તને કેવું ને કે ગેમ રમવા માટે આટલા બધા બોક્સ બનાવવામાં આવે, કે માણસને હમણે જોઈ ને કોઈ ખુલ્લો મેદાન જ નથી દેખાતો, કે ત્યાં જઈને ગેમ રમે છે એમ. તું તારા ઘરની જ આપડા ઘરની જ વાત કરે ને તો નીચે આપણે જગ્યા જ ન હોય, કે ત્યાં છોકરા એ લોકો ગેમ રમી શકે, કે કોઈ અહ પકડા પકડી રમી શકે, કે ખો ખો રમી શકે. તો તું જોઈશ ને હમણે કે શહેર માં જે જોઈશ ને, તો રમવા માટે છે ને એમ બોક્સ બનાવવામાં આવે છે, તો એની અંદર અહ હ બધા બોલ બર ના જવું જોએ એટલે અહ વ એવી રીતે નેટ લગાવી ને અહ બનાવવામાં આવે ને એની અંદર રમવામાં આવે. તો પેલા તો આવું કઈ કશું હતું નથી, ત્યારે તો કેવું હતું ખબર કે ધારો કે ખેતર હોય ખેતરમાં અમે રમતા, પછી અહ વ ઘરની આગળ જગ્યા હોય ને આં ગડમાં ત્યાં રમતા તો આટલી બધી મજા આવતી ને, ને બહુ જ મજા આવતી, ને આમ થોડી એક્સરસાઝ બી થઈ જતી. શું કેવ તારું?
સાચું-સાચું. હવે એનું જે એ-એ જગ્યા છે એકદમ સંકોચાઈ ગઈ છે. આપને એમ તમે કેવું જેમ ખાના-ખાના બનાવીને એક નાની અમથી જગામાં રમવા મળે એટલે આપણને આપણા બાળકોને બી એટલું રમવાનું નથી મળતું, એટલે આપણે બી શું એ લોક લોકોને કહી શકીએ, જે આપણે પહેલે નાના હતા ત્યારે કેવું કરતા, કે તરાજુ બનાવતા, તરાજુ કેવી રીતના બનાવતા, આપણે પેલે પેલે અહ ગ્લાસની કાચની બોટલ મળતી સોડા વાળી ને એવી એ કાચની બોટ ટલ ને ઢાંકણા હોય એમાં કાણા પાડીને આપણે તરાજુ બનાવતા. પછી એમાં તરાજુ બની જાય, પ્લાસ્ટિક પેલે હતું એના પે તરાજુ આપણેે બનાવતા. તો કેટલી જાત-જાત ની વ આપણે તરાજુ બનાવીને ઘર-ઘર રમતા, એટલી મજા આવ તે બધું રમમાનું. આપણે બધા, ઘરના છોકરાઓ ભેગા થઈને રમતા, ભાઈ બહેન આવે આપણા ઘરે, તો બી આપણે રમતા એટલે આપણે કોઈ દિવસ આમ, લાગતું નહી કે આપણે એકલા છીએ. હવે ના કેવો છોકરાઓ ઘરમાં એકલા લાગે બહાર રમવા નથી જતા. એટલે એ લોકોને બી એકલું એકલું લાગે, એ લોકો આપણા મમ્મી પપ્પાને શોધે કે આપણા સાથે રમે, પણ આપણા પાસે બી એટલો ટાઈમ નથી હોતો કે આપણે એ લોકો સાથે રમી શકીએ, પણ ત્યારે ભણવાનું ઓછું હતું બધું ઓછું હતું, તો આપણે એ લોકો આપણે બી રમી શકીએ. આપણા મમ્મી પપ્પા બી કોઈ દિવસ આપણને કેતા નહી, કે રમવા નહી જાઓ. તમને તડકો લાગી જશે, આપણે હમણાં એટલું વાતાવરણ એવું છે કે બહાર ભી નહી જઈ શકીએ, સહજ થાય પછી જ આપણે છોકરાઓને બહાર કાઢીએ છેએ રમવા માટે, જયારે આપણે નાના હતા. ખો આખો દિવસ આપણે બહાર રમતા હતા, તડકો શું હોય વરસાદ શું હોય આપણને કઈ ખબર નહી પડતી, બસ રમવાનું એટલે રમવાનું આપણને દેખાતું.
સાચી વાત, સાચી વાત છે એકદમ જ સાચી વાત. મેં ત મારો અનુભવ કેયોને, કે મેંને એની હતી ને, ત્યારે આવું તે રમકડા જેવું કઈ આવતું જ નહી, હમ તું જોઈસ ને દુકાનમાં તો આટલા બધા ટોચ રમક કડા મળે છે ને, કે વાત ના પૂછો, તો અમે ત્યારે તો છે ને અમે કેવું બનાવતા કે મંટોળું, અમારી ઘરે કુંભર ન એ ચાલતું તો હમણા એમાંથી મંટોળું લઈને, એમાંથી કપ બનાવતા. પછી વાટકો બનાવતા, ડીશ બનાવતા, ને એ બધું માટલામ પે મંટોળો માંથી જ બનાવતા, પછી એને સુખાવા દેતા, ને એવી રીતે એમાં જ અમે બધું બનાવીને રમતા, તો એટલી બધી સરસ કૃતિ બી અમા ડેવલપ થવી રીતે બનાવવાની, કેવી રીતેને છૂદવાનું ને કેવી રીતેને આમ શેપ આપવાનું, એ બી અમે એકપીરિયસ તો આટલી બધી મજા આવતી ને એમ કે શું કેું બીજું એ કે એમાં કેવું તમે મંટોળીમાં રમો ને, તો તમારો હાથમાં બી જે બી મંટોળી હાથે તમારો એ થાય, પછી તમને એ આદત પડી જાય, તો તમને કેવું એમ શક્તિ બી તમારી જે રીતે ઇમ્પ્રુવ થાય એમ. ને તમારું એક્ટિવિટી બી થાય હાથની, પછી બીજું એ કે હમણા ના બાળકો તું જોઈ શકે છે, કે જરા કેને કે તડકામાં આપણે, રમવા ક ને તો બીજા દિવસે લોકો ફાટલામાં પડી જાય, કેમ કેમ ખબર એ લોકો ની અ શરીરની પ્રકૃતિ એવી થઈ ગ હોય, કે એ લોકોને આ બધું નથી સહન થતું એ લોકોની ટોક પ્રતિકારક શક્તિ આટલી નથી, કે એ લોકો બાર ન તડકો સહન કરી શકે, ને તું પેલાના જમાનામાં તું જોશે ને તો અમે આખો ને આખો દિવસ બહાર તડકામાં રમતા કૂદતા મૂકતા ને આટલું બધું લાગતું ને તો મમ્મી નેને અમે એમ નથી કતા, કે મને વાંધ્યું છે, એમ કે ખર ખબર છે કે બે ત્રણ દિવસ માં તો સારું થઈ જવાનું છે. તો જાતે ને જાતે એને મલમ લગાવીને એને બરફ લગાવીને જાતે ને જાતે સારું કરી દેતા, તો હમણાંના જમાનામાં કેવું છે જોઈશ ને તો છોકરા લોકોને કઈ વાગે ને, તો છોકરા લોકો વાલી લોકો એમ આછા બધા એ થઈ જાય. એટલા બધા ટેન્શનમાં આવી જાય, કે આને શું થશે. અને કઈ થઈ તો નહી જશે આવું થશે એમ થશે એમ થઈ જાય, તો એવું બધું હું જોઈશ ને, તો આ એટલે એમાં એક એવું છે કે પેરેન્ટ જ છે અમણે કે છે કે ભાઈ તમે, બેસી રહો એના કરતા કેમ ખબર કોઈ લાગે મૂકે ને કઈ થાય મૂકે તો આપણેે શું કરશું, તો એના માટે તમે ઘરમાં જ બેસી રહો, એના કરતા મોબાઈલ જોયા કરો તે સારું પડે, તો જોઈશ શું કે આટલા બધા રમતો જે રમવાની રમવાના હોય એ લોકોને એ લોકો જોયા બી નથી, કે કોઈ દિવસ જોયા બી નહી હશે, ને આટલા બધા રમતો અમે રમેલા કે બહુજ મજા આવતી. એ જે જીવન હતું ને એ બહુ જ સારું હતું હજુ બી મને એમ થાય કે આપડણે મેં આ રમવું જો ધ કે ખોખો છે કબડ્ડી છે આ બધે રમતો ગમતો છે ને મને બહુ જ ગમતા ચાલો તો પછી આપડે બીજી વાર ક બીજા ટોપિક પર મળશું. ને સારી રીતે બહ મજા ની બધી બીજી બધી વાતો કરશું, ચાલો.
ચ ચોક્કસ ચોક્કસ ચાલો આવજો.